આજે તું બેંકમાં ગઈ હતી ને ઘણો સમય લાગી ગયો લાગે છે.
હા રે ગઈ હતી થોડું ખામ હતું એટલે જોવું પડ્યું. પણ આજે મને વિચાર આવતા તો કે મોટા ભાગના કામ તો ઘરે બેઠા જ પણ થઈ જાય છે.
હા હવે તો લોકો ફોન થી જ પૈસા મોકલે છે, ને પણ મને હજી પણ થોડી ભય લાગે છે.
કેમ શું ડર લાગે છે તને.
એવું કે ક્યારેક ખોટું બટન દબાય જાય તો પૈસા ખોટી જગ્યાએ જઈ જાય તો, અને ક્યારેક લોકો કહે છે કે પૈસા ખોવાઈ જાય છે.
શરૂઆતમાં મને પણ એવો જ ભય લાગ તો પણ સાચી રીતે ઉપયોગ કરશો ને તે કઈ મુશ્કેલી નથી દરેક પગલું વિચારીને કરવું પડે.
આ ડિજિટલ પેમેન્ટ શું છે.
ડિજિટલ પેમેન્ટ એટલે એક રોકડ પૈસા વગર સીધી બેંક માંથી બીજા માણસને ખાતામાં પૈસા મોકલવા આ બધું ફોનથી જ થઈ શકે છે.
જરૂર નથી.
હા બરાબર તું કઈને પૈસા આપવાના હોય ને તો ફોનમાં જ નામ પસંદ કરીને રકમ નાખવી ને ગુપ્ત નંબર નાખવો તો પૈસા તરત જ પહોંચી જાય છે. એ ખાસ નંબર હોય છે. તે ફક્ત તને જ ખબર હોય એ નાખ્યા વગર કોઈ પણ પૈસા મોકલી શકતું નથી, એટલે બહુ જ મહત્વનો છે.
જો કોઈને એ નંબર ખબર
તો જોખમ થઈ શકે. એટલે ક્યારેક કોઈને પણ આ નંબર કહેવાનો નહીં. અને ફોનમાં પણ સુરક્ષા રાખવી જોઈએ.
સારું અને જો ફોન ખોવાય જાય તો.
એ માટે પણ વ્યવસ્થા છે તું તરત જ બેંકને જાણ કરી શક છે અને તારો ઉપયોગ બંધ કરાવી શકે છે.
હા એ સાંભળીને થોડું હળવું લાગે છે, પણ લોકો સાથે છેતર મંડી કેમ થાય છે.
કારણ કે એ લોકો ગભરાય જાય છે. કોઈ ફોન કરીને કેહે તમારું ખાતું બંધ થઈ જશે તો લોકો તરત જ પોતાની માહિતી આપી દે છે પણ એવું કરવું નહી.
એટલે અજાણ વ્યક્તિ પર વિશ્વાસ નહીં કરવો.
હા અને કોઈ સંદેશો આવે કે એ ઇનામ મર્યું છે તો પણ ધ્યાન રાખવો આ બધું આ લાલચ આપવા માટે હોય છે.
હવે સમજાયું તું રોજ કયા ઉપયોગ કરે છે આ રીતે.
હું તો દુકાન માં ખરીદી કરો ત્યારે વીજળીનો બિલ ભરવો હોય ત્યારે એ અને મિત્રો સાથે પૈસા વેચવા હોય ને, તો બધા કામ તેનો જ ઉપયોગ કરું છું.
તો લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી ને?
હા, નહી એ જ તો મોતો ફાયદો છે, સમય બચે છે, અને કામ સરળ બને છે.
ગામમાં પણ લોકો આ રીતે કરે છે.
હા, હવે તો ગામડામાં પણ લોકો શીખી રહ્યા છે, થોડો સમય લાગશે પણ વધુ બદલાઈ રહ્યું છે.
વડીલો ને શીખાવવું મુશ્કેલ હોય છે ને?
હા, પણ ધીરથી સમજાવીએ ને તો તેઓ પણ શીખી જાય છે, મારો પપ્પા પણ હવે સર તાથી કરે છે.
બહું સરસ, હું પન ઘરે બધાને શીખવવાનો પ્રયત્ન કરીશ.
જરૂર કરજે અને સૌથી મહત્વની વાત સાવચેતી રાખજે.
હા, હવે મને થોડો વિશ્વાસ આવ્યો છે, હું પણ ધીમે ધીમે શીખીશ.
બસ એ જ રીતે આગર વધજે.
તું જે સમજાવ્યું હતું ને, એ વિશે હું ઘરે વાત કરી. બધાને થોડી નવાઈ લાગી.
એ તો સહજ છે, નવરીત હોય ને તે સૌને પ્રશ્ન થાય જ
હા મમ્મી કેહતા હતા, કે હદમાં પૈસા હોય તો જ વિશ્વાસ આવે. તેઓ ને આ રીતે તે પૈસા મોકલવા પર વિશ્વાસ નથી આવતો.
ઘણા લોકોને એવું લાગે છે, પણ એક વાર પોતે અજમાવી લો
મેં એમને કહ્યું કે પહેલા નાની રકમથી પ્રયત્ન કરીએ, ધીમે ધીમે સમજાઈ જાય છે.
ખુબ સારા વિચાર્યું તું એ. જરૂરતમાં નાની હોય ને રકમ. તો દર પર ઓછા લાગે.
પણ મને એક પ્રશ્ન છે. પૈસા મોકલ્યા પછી ખાતરી કેવી રીતે થાય કે સમા પહોચ્યા.
દરેક વખતે પૈસા મોકલી ને એના પછી એક સંદેશો આવે છે.
અને જો એવો સંદેશો ના આવે તો
ફરીથી તપાસ તે રહેવું જોઈએ. ક્યારેક વિરંબના થાય ને તો લાંબો સમય થાય તો પછી બેંકને પૂછવું.
મોટા માણસ ને પૈસા જઈ જાય તો.
એ માટે પહેલાથી જ ધ્યાન રાખવું નામ અને નંબર બરાબર તપાસવા. ભૂલ થાય એ તો તરત જ બેકને જા. ત કરવી.
એટલે ઉતાવળમાં કામ ન કરવું જોઈએ.
હા શાંતિથી ધ્યાન કરવું.
અને બિલ ભરવાની વાત તો કરતી હતી. ને એ કેવી રીતે થાય.
ફમાં જ વિકલ્પો હોય છે. વીજળી. પાણી ગેસ બધું એક જ જગ્યા. ભરાઈ જાય છે.
ર વા એટલે હવે લાઈન માં ઉભા રહેવાની જરૂર નથી.
બિલકુલ નહી એજ તો સૌથી મોટો ફાયદો છે.
હવે સમજાઈ ગયું કે આથી સમય અને મહેનત બંને બચી જાય છે.
છે.
પણ એક વાર ક્યારેક લોકો છેતરપિંડી કરે છે એથી કેવી રીતે બચવું.
કોઈ અજાણ્યા માનસ પર વિ. સ ન કરવો પોતાની માહિતી કોઈને. નહી અને શંકાસ્પદ સંદેશથી દૂર રહેવો.
કે સાવચેતી રાખીએ તો બધું સલામત છે.
બરાબર. સમજદારથી. ઉપયોગ કરીએ ને તો ખુબજ ઉપયોગી છે.
હવે હું પણ આ રીડનોો ઉપયોગ શરૂ કરીશ.
ખુબ સરસ કોઈ શંકા હોય ને તો મને પૂછજે.
આવી રહ્યો છે.
બસ એ તો સૌ. ધી મોથી જરૂરી છે.
હવે હું થોડું ઘડું સમજી ગઈ છું પણ મને એક વાત પૂછવી છે.
હા નિર્ભય બની ને. પુછ.
ત્યારે કોઈ વધારાનો ખર્ચ લાગે છે.
સામાન્ય રીતે તો નથી લાગત. પણ ક્યારે કેટલીક સેવાઓમાં થોડો ખર્ચ લાગી શકે છે પણ મોટે ભાગે તો મફતો જ હોય છે.
ખર્ચ પણ ઓછો.
હા એ માટે તો લોકો વધારે પસંદ કરે છે. છે.
અને દુકાનમાં જે ચોરસ ચિહ્ન હોય છે ને એની મદદ થી કેવી રીતે પૈસા આપીએ.
એ ચિન્હથી ફોનથી વાંચવાનું હોય છે. અને પછી સમયોનામાં માપ. વેચે. પછી તેને રકમ નાખવી અને ખાતરી કરીને મોકલી દેવું.
છે ને.
ખૂબ જ જરૂરી છે.
હવે હું જે દુકાન પર જઈશ. ત્યારે હું પ્રયત્ન કરીશ.
જરૂર કરજે પેલી વાર થોડું અજીબ લાગશે. પણ પછી તને સરળ બની જશે.
અને જો પૈસા મોકલાયા પછી તરત જ ભૂલ જણાય તો શું કરવાનું?
તરત જ બેંકને જાન કરવી, જેટલું વે વેલું કહેસે એટલું સારું. હા બિલકુલ નહી કરવો.
અને એક વાત બધા લોકો આ રી તે પૈસા સ્વીકારી શકશે.
હા, જો તેમનામાં ખાતા સાથે આ સુવિધા જો ડાવેલી હોય ને તો તેઓ સરળતાથી પૈ સા લઈ શકે છે.
એટલે બંને પાસે આ સુવિધા હોવી જોઈએ? હવે મને લાગે છે કે આ ભવિષ્યની રીત છે.
હવે ધીમે ધીમે બ ધું આ તરફ જઈ રહ્યું છે.
અને આપણે પણ સમય સાથે બદલાવ લાવવો જોઈએ.
સાચું કહ્યું, જો બદલાવ સ્વીકારશે તો જ આગળ વધશે.
કરી શકીશ.
બસ એ જ તો સૌથી મોટી વાત છે.
હવે જો મને આ રીતનો ઉપયોગ કરવાની ટેવું પડી રહી છે.
બહુ સારું જ તે પડી જાય ને પછી બધું સરળ લાગી જાય છે. હચ
હા અને હવે મને સમય પણ બહુ બચે છે પહેલા નાના કામ માટે પણ બહાર જવું પડતું હતું.
બરાબર હવે ઘરભેઠા જ બધું થઈ જાય છે એટલે મહેનત પણ ઓછી લાગે છે.
એક વાત મને ગમે છે કે પૈસા તરત પોહોંચી જાય છે. રાહ જોવાની જરૂરજ નથી પડતી.
હા એ તો સૌથી મોટો ફાયદો છે તરત જ વિવાદ પૂર્ણ થઈ જાય છે.
અને હવે હું ખર્ચ પણ ધ્યાન રાખું છું ક્યાં કેટલો ખર્ચ થાય એ યાદ રાખવાનો પ્રયત્ન કરું છું.
એ ખૂબ જ સારી તેવ છે કારણ કે પૈસા હાથમાં દેખાતા નથી એટલે ક્યારેક વધારે ખર્ચ થઈ જાય છે.
પડશે કે કેટલો ખર્ચ થયો.
હવે તો દરેક વ્યવહાર. પછી નોંધ રાખી શકે છે. એથી નિયંત્રણ. પણ રહે છે.
અને હવે મેં મારા ભાઈને પણ શીખવ્યું તેને તો બહુ જ ઝડપથી સમજાઈ ગયું.
બારકોણ તો. નવી વસ્તુ ઝડપથી શીખી જાય છે.
હા હવે તો એજ મને નવી-નવી રીતો બતાવે છે.
વાહ હવે તું શિક્ષક થી શિષ્ય બની ગઈ.
સાચું કહું તો હવે બધું મજા આવવા લાગી છે.
હા જયારે ડર દૂર થાય ને ત્યારે શીખવાનું આનંદ આવે છે.
પણ એક વાત હું હંમેશા યાદ રાખું છું કે કોઈને મારી માહિતી આપવી નહી.
બરાબર આ સૌથી મહત્વની વાત છે.
અને કોઈ શંકાસ્પદ વાત લાગે ને તો તરત જ રોકાઈ જાવ.
વિચાર કર્યા વગર ક્યાંય‌ પગલું ન ભરવું
હવે તો લાગે છે કે આ પધથીઆપણા જીવનનોો ભાગ બની ગયો છે.
ચોક્કસ આવનારા‌ સમ સમયમાં તો વધુ ઉપયોગ વધશે.
અને આપણે પણ સાથે સાથે શીખતા રહીશું.
હા શીખવાનું ક્યારે બંધ ના કરવું.
આજે તો ઘણી સારી વાતો શીખવા મળી.
મને પણ આનંદ આવ્યો તારી સાથે વાત કરીને‌.
ચાલ હવે ફરી આગળ વાત કરીશું. હવે તો મને આ રીતે કામ કરવું બહુ સરળ લાગી રહ્યું છે.
સરસ હવે તો ધીમે ધીમે બધું ધું સારી
હા હવે હું રોજિંદા નાના મોટા બધાં જ કામમાં આ રીતે જ કરું છું.
ખુબ સારો એટલે હવે તને બહાર જવાની જરૂર ઓછી
બરાબર અને એક વાત તો વધુ સમજાય કે સમય નું પણ સાચવણું થાય છે.
સમય બચાવવો એ આજકાલ બહુ મહત્વનું છે. છે.
હવે હું દરેક ખર્ચ પહેલા વિ વિચારું છું કારણ કે, તરત પૈસા મોકલી શકાય એટલે ક્યારે ઉતાવળમાં ખર્ચ થઈ જાય.
એ માટે નિયંત્રણ રાખવું ખવું જરૂરી છે. જે જરૂરી હોય ને એટલું જ ખર્ચવો
અને હવે હું એક નાની ડાયરીમાં લખું છું કે કેટલા પૈસા કયા ગયા.
વાહ એ તો સૌથી સારી રીત છે. એથી ભવિષ્ય માં પણ મદદ મળશે.